રાધે રાધે! હું મજામાં છું. તમે કેમ છો?
મજામાં છો.
હા! ઘણા દિવસો થઈ ગયા, અત્યારે તો બધું સારુ છે. ચાલે છે. ઘણા દિવસો થઈ ગયા, વાતચીત નથી થઈ તો, વિચાર્યું કે આપણે આજે કોઈ એક ના, ના ટા કરી દઈએ, શું કેવું તમારું?
હા. નહી-નહી બરાબર છે વાત તો કરવી પડે. આજકાલ જે આપણે જોઈ રહ્યા છે હા, હા બોલો.
હા કે આધુનિક કપ મતલબ જે મોર્ડર્ન વિયર છે અને જે આપડા પરંપરાગત વસ્ત્ર એટલે કે ટ્રેડિશનલ વિયર એમ કહી શકાય. તો એના પર કંઈક નાની એવી ચર્ચા કરીએ. બરાબર ને?
હા બરાબર. તો તમને શું વધારે ગમે છે, આપને ઇન્ડિયન વિયર ગમે છે કે વેસ્ટર્ન વેર ગમે છે?
મને તો મને જ ગમે છે. જરૂરિયાત પ્રમાણે અને પ્રસ ગો પ્રમાણે હું અલગ-અલગ કપડાં પહેરવાનું પસંદ કરું છું. અને ખાલી મારું જ નહી. બધા પણ એ રીત તે જ પ પોતાની અલગ-અલગ પસંદ પ્રમાણે અલગ- અલગ તહેવારો અને અલગ-અલગ અહ જરૂરિયાત પ્રમાણે પોતાના કપડા પહેરતા હોય.
પહેરતા હોય છે. બધાને પોત પોતાનું કમ્ફર્ટ પણ મેટર કરે ને બધા પોતપોતાના કમ્ફર્ટના હિસાબથી કપડાં પહેરે, જેમ કે હમણાં ગરમી આવી ગઈ છે તો આ ગરમીમાં આપણને આવું હેવી એવું બધું પહેરવું ન ગમે. અને આ બધું હેવી વધારે કરીને આપણા ઈન્ડિયન વેરમાં જ હોય છે.
હા એ વાત તો ખરી. ત્યારે મોસ્ટલી બધા કોટન વસ્ત્ર પહેરવાનું વધારે પ્રિફર કરે છે. કેમકે એ રાહત પણ આપે છે અને સારી રીતે એમાં કમ્ફર્ટેબલી બધા કામ પણ કરી શ
હા એટલે હું પણ હવે હું ઘરમાં તો જીન્સ, ટોપ, અહ શોર્ટ કુર્તીઝ એ બધું પહેરું જ છું. હમ્મ. પણ જયારે આમ ક હવે ગરમી આવી ગઈ છે તો મોસ્ટ ઓફ હું કોટનના ડ્રેસ જ પહેરું છું. પણ જયારે આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય, વા ર તહેવાર હોય ત્યારે હું મારું ટ્રેડિશનલ ડ્રેસ છે ઈ જ હું પહેરું છું.
હા એ તો સારું કહેવાય. હા નહી એ વાત તમારી પણ સાચી છે અને આપડે જે હમણાં મોર્ડર્ન વીયર છે એમાં અલગ-અલગ ફેશન પણ આવી ગઈ છે. હમણાં અ જે મતલબ શિયાળાની અલગ ફૅશન, ઉનાળાની અલગ એ પ્રમાણે લોકો ડ્રેસ પોતાના ડિઝાઇન કરાવ
હા માર્કેટમાં કેટલું બધું નવું નવું ટ્રેન્ડી વાળા કપડા આયી ગયા છે હવે તો.
હા એ વાત તો ખરી. એક ફેશન જાય નહી કે બીજી ફેશન ત્યા આ
આવી આવી જ જાય છે ભલે ઇન્ડિયન વેર હોય કે વેસ્ટ વેસ્ટર્ન વેર હોય છે. નવું નવું કઈ ના કંઈ જોવા મળતું જ હોય છે આપણને માર્કેટ.
સાચી વાત છે અને આપણા જે પરંપરાગત વસ્ત્રો ની એ શાન છે. એ પણ કઈક અલગ જ છે. એનો મુકાબલો આજના જે ટ્રેન્ડ વાળા કપડાં છે એ તો ના જ
ના જ કરી શકે એ વાત તમે બરાબર કીધી.
હા અને
હમ્મ હમ્મ.
અને આપણા અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે બધાના અલગ અલગ પોશાક હોય છે. જયારે આપણે પોશાક કે વસ્ત્રો ધારણ કરે છે ત્યારે એક અલગ જ સંસ્કૃતિની શાન નિખરીને આવે છે.
હા હા જેમ કે આપણા ઈન્ડિયામાં પણ તમે જોયું છે બધાને અલગ અલગ કપડાંઓ છે બધાના પ્રાંત પ્રાંતના અલગ અલગ છે સાઉથમાં અલગ નોર્થમાં અલગ ગુજરાતમાં અલગ પાછું વેસ્ટમાં જઈએ તો પાછું બંગોળનાં કપડાં અલગ હોય છે
સાચી વાત છે તમારી
ન પણ ગામે અને એ લોકો પહેરેલા હોય ત્યારે ગમે પણ આખામાંથી ખબર પડી જાય આપણને કે આ આ સ્ટેટ નું આ માણસ છે એ કપડા થી ઓળખાણ થઈ જાય છે
હા અને એ એ જે વસ્ત્રો એ જે ટ્રેડિશનલ કપડાં પહેરીએ છે ત્યારે પછી ભલે કોઈ વાર્ તહેવાર માં પહેરીએ કે પછી આપડે કોઈ લગ્ન પ્રસંગમાં પહેરીએ રીએ કે પછી ઘરે પૂજા હોય ત્યારે પહેરીએ એ કપડા ની શાન અલગ રીતે આપણું વ્યક્તિ ના
હા હા પણ અમુક લોક કોને મેં જોયા છે કે આપણું આ વેસ્ટર્ન વેર પસંદ નથી આવતું.
હા કારણ કે એ લોકો પહેલાથી જ પોતાના ટ્રેડિશનલ કપડામાં પોતાના પોશાકમાં પહેલા તીસ ટેવાયેલા હોય છે એમના ઘરમાં એ રીતનો માહોલ હોય છે કે એમને વ વેસ્ટન વયર કે પછી આજના મોડર્ન કપડાં પહેરવાનું પસંદ નથ.
પસંદ નતતું પણ આજ આવું કઈ થી આપણાં વેસ્ટર્ન કપડાં પણ કમ્ફર્ટેબલ હોય છે અને સારા પણ લાગતા હોય છે. પણ ના ખબર કેમ લોકો આને પસંદ કેમ નથ થી કરતા. હવે તો માર્કેટમાં ઇન્ડો વેસ્ટર્ન કરીને પણ નવું નીકળ્યું છે. કે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ડનું કોમ્બિનેશન હોય છે.
સાચી વાત છે તમારી પણ પોતા બધા પો તા ના મર્યાદા પ્રમાણે એ રીતે મોર્ડર્ન વયર પહેરી શકે છે. એ લોકોએ સમજવું જોઈએ કે મર્યાદામાં રહીને પણ મોર્ડર્ન કપડાં પહેરાય છે હા.
ટિંગ પર ગયા હોય કશે બહાર ગયા હોય તો ત્યાં થોડી ને આપણું ટ્રેડિશનલ ચાલશે ત્યારે તો આપણે વેસ્ટર્ન જ ફેરવું પડશે ને.
સાચી વાત છે તમારી. એ વાત તો ખરી હા એ તો ખરી વાત. છે અને આજકાલ તો જોવઓ ને જે અ જેન્જી જનરેશન છે એ લોકો તો મોસ્ટલી બધા મોડર્ન વિયર જ પહેરવાનું પરશે. પ કરે છે કેમ કે એમને અલગ અલગ સ્ટઇલ અ માં અલગ અલગ રીતે રોજ અલગ અલગ કપડાં પહેરવાનું જ ગમ તુ હોય છે હમ્મ પણ એમને પણ આપણે શીખવાડવું જોઈએ કે અપ આપણે આપણી સંસ્કૃતિથી પણ દૂર નથ થી ભાવવાનું ભલે આપણે મોર્ડર્ન વયરને અપનાવીએ એ સારી વાત છે કે સમય પ્રમાણે ચાલવું જોઈએ. પણ સાથે સાથે આપણે સંસ્કૃતિનું પણ ધ્યાન રાખવું જોઈએ.
અ બંને કપ બંને તરનાં કપડાં પણ આપણે એન્જોય કરવા જોઈએ.
સાચી વાત છે તમારી અલગ અલગ જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં એ રીતના કપડા
હા તો પણ ચાલે જે તો ફંક્શન માં ગીયા હોય આપ આપણે તો આપણું આપણું વેસ્ટર્ન નહીં ચાલે ત્યાં ત્યારે આપડે સાડી છે કે આપડા હા એ સારું પણ નહીં લાગે ત્યાં પણ અમુક લોકો છે ત્યાં પણ એ વેસ્ટર્ન વેર પેરી આવે છે ત્યારે આપણને થોડું આમ લાગે કે નહી અહીંયા તો નહી જ પહેરવું જોયું હતું અહિયાં સાડી છે કે તમારું ટ્રેડિશનલ ડ્રેસ છે કે પછી લેંઘો છે એવું બધું પહેરો તો ત્યાં સારું પણ લાગે નય
હા સાચી વાત કહી તમારી કેમ કે ત્યાં ઈ જગ્યા નથી એ કોઈ પ્રસંગ નથી કે ત્યાં તમે કોઈ મોડર્ન વીયર પહેરી શકો
આપણને બંને નું બેલેન્સ રાખવું જો હા ત્યાં સુધી પણ નાના છોકરાઓ માટે તો પણ હવે હું તમને પહેલાં જ કીધું જેમ ઇન્ડો વેસ્ટર્ન એ બધા નીકળ્યા છે આપણે નાના છોકરાઓને પણ એ પહેરાવી શકીએ અને આ બંને નું બેલેન્સ રાખવું આ કપડા પર જ છે કે આપડે કઈ જગ્યાએ કયા કપડા પહેરયે તો સારા લાગે
એક્ઝેકટલી, તમારી વાત એકદમ સાચી અને આજકાલ તો લોકો એ ટ્રેન્ડ પ્રમાણે મેચિંગ બી કરતા હોય છે કે ફેમિલી વાળા સાથે આવ્યા તો બધા સાથે સેમ કલર ના કપડા ટ્રેડિશનલમાં પહેરીને આવે તો એ લાગે પણ કેટલું સરસ.
છોકરાઓનું મમ્મીનું અને હસબેન્ડનું બધુંનું મેચિંગ મેચિંગ કરીને આવે છે એ પણ મને બહુ ગમે છે કેમ હું કોઈ વાર આમ જોઉં છું કે પપ્પા અને સનનું મેચ મેચિંગ હોય છે તો મધર અને ડોટરનું મેચિંગ હોય છે એ સરસ લાગે
હા એ લાગે પ સરસ અને ઓળખાણ બી એના નથી સા સારી એવી પણ વ્યક્તિત્વ પણ કેટલું સરસ લાગે
હા હવે બધા આમ. કહે છે કે નહીં આપણા શું કે આપણા ઈન્ડિયન વેરમાં સ્ટાઇલિશ કપડાં નથી મળતા પણ હું મને એવું લાગે છે કે ઇન્ડિયન વેરમાં પણ બહુ બધા સ્ટાઇલિશ કપડાં મળે છે કે જે તમે વેર કરી શકો છો જરૂરી નથી કે વેસ્ટર્ન વેર જ બ શું કે મોડર્ન હોય છે.
સાચી વાત છે તમારી ને આજકાલ તો ડિઝાઇનર એ આપણને જોઈએ એવા કપડા. કપડાં આપણને બનાવડા આપ્યે છે. અને આજકાલ તો તમે જોઓ જે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં છે એમાં જે જે બધા કલાકારો છે, જે બધા એક્ટર્સ છે તે એમ એ એમના જ. ડિઝાઇનર જે રીતે ટ્રેડિશનલ કપડાં, જે ડિઝાઇન કરે છે એ જ ફેશન પછી ટ્રાન્સફર થઈને આપણા સુધી આવે છે.
આવી રી પણ આ બધું તમે જોયું છે આ બધ બધું જૂનાનું પાછું નવું કરીને માર્કેટમાં લાવી રહ્યા
સાચી વાત છે કે એ ફેશન નવીન મતલબ જેજ ટ્રેડિશનલ ફેશન હતી એને જ કન્વર્ટ
મોર્ડન તરીકે લાવી રહ્યા છે માર્કેટમાં. એ તમે આ બધું હું ક જોયું છે હમણાં આજકાલની પિક્ચરોમાં પણ જે નવાં-નવાં કપડાંઓનું નીકળે છે, એ તમે ધ્યાનથી જજો કે ઈ જૂના જમાનાનાં કપડાંનું જ કંઈક નવું વર્ઝન કરીને એ લોકો માર્કેટમાં ઉતારી રહ્યા છે. એજ બધું રિપીટ થતું રહ્યું છે.
હા એ વાત તો ખરી. એટલે જ તો આપણે અહ આપણને જોઈએ ત્યારે એ રીતે ટ્રેડિશનલ વિયર અને જયારે જોઈએ ત્યારે રીતે તે મોર્ડર્ન વિયર કે બંનેનું કોમ્બિનિશન તરીકે પણ આપણે એ યુઝ કરી શકીએ અથવા તો આપણે એ એવી રીતે ટેલર પાસે
કસ્ટમાઈઝ પણ કરાવી શકીએ, સહી વાત, બરોબર કીધી તમે આ વાત.
હા એ વાત તો છે.
અહ નાના-નાના છોકરાઓને પણ મોર્ડર્ન કપડાં પહેરવાની ના પાડી દે છે. પણ એતો મને નથી ગમ તો
એ વાત તો ખરી. કે અમુક લોકો પોતાના સંસ્ કૃતિ પ્રત્યે બહુ એકદમ વફાદાર હોય. છે કે નહી, પહેલાથી જે ચાલતું આવ્યું એ જ. પણ સમય સાથે અમુક વાર એમને
બદલાવો જોઈએ હા. અમુક ઘરોમાં હું જોયું છે કે વહુ હોય છે તો વહુંને પણ નથી પહેરવા આપતા, પણ જેવું સમય જતું છે એ હિસાબથી આપણે આપણું વિચારધારણા પણ બદલવી જોઈએ. કે બધા જ કપડા બધ બધા જ સારા જ છે.
એ વાત છે કે મારી મેં પહેલા જ કીધું ને કે મારી યા રહીના આપણે જે પણ પહેરીએ એ સારું જ લાગે. બસ લોકો એ પોતપોતાની પસંદગી પ્રમાણ અને મર્યાદામાં રહીને વેસ્ટર્ન વિયર પણ પહેરે તો પણ સારું જ છે. એમાં કઈ ખરાબ નથી મારા ખ્યાલથી.
અને હવે તો ઓનલાઈનમાં પણ ઓપ્શન વધારે જોવા મળે છે. ઓનલાઈન આપડે જોઈએ શોપ શોપિંગ માટે તો એમાં મોસ્ટ ઓફ વેસ્ટર્ન કપડાનું જ ઓપ્શન વધારે આવતું રહે છે.
સાચી વાત છ ને એમાં સેલ પણ એટલા જ મળે છે. કેમકે અત્યારે એની ફેશન વધી ક છે. એનો ટ્રેન્ડ વધી ગયો છે એટલા માટે.
હા કારણ કે હવે જો એ આપણે પહેલાં લોંગ કુર્તીઓનું ફેશન હતું, હવે કેવી શોર્ટ કુર્તીઓ આવી ગઈ છે કે જેને વેસ્ટર્ન વેર પહેરવાનું ગમે છે, અને એ લોકોને આમ લોંગ કુર્તી નહીં ગમતી હોય તો એ લોકો શોર્ટ કુર્તી પણ પહેરી શકે.
હા એ વાત તો ખરી, અને કુર્તી પર તો આપણા ટ્રેડિશનલ વયરનોો જ એક ભાગ હતો પહેલા પણ
કરીને આપડણે બંને રીતે પહેરી શકીએ.
હા એ તમારી વાત એકદમ સરસ કને આજકાલ તો સાડીમાં પણ કેટલી બધી વેરાયટી. આવીડિશનલ છે, પણ એને પણ મો અલગ રીતે
અલગ અલગ રીતે હા, એ વાત તો તમે જરૂર નથી. કે પ્રોપર એતા પહેરવાની હોય છે.
હા એ વાત ખરી, એટલે જ તો આપણેે જ્યારે જ જે પ્રમાણે જરૂર
સાડીમાં પણ મોર્ડર્ન તરીકેની સાડીઓ આવી ગઈ છે કે ડાયરેક્ટ રેફરો કરેલી સાડી આવી રીતે મતલબ જા જાત જાતની સાડીઓ આવી ગઈ છે કે લાગતું પણ નથી, કે આ આવી રીતે સાડી પણ પહેરી શકે.
હા એજ ટ્રેડિશનલમાં પણ ઘણા બધા પ્રકાર આવી ગયા છે.
ક્યારે આ તો સાડી છે એવું પણ નથી લાગતું સાડી પણ હવે મોર્ડન તરીકે લોકો પહેરવા માંડી ગયા છે.
હા સાચી વાત છે એટલે જ તો, મેં કીધું ને કે આપ આપડણે જય્યારે જરૂર પડે ત્યારે એ રીતના કપડા, મર્યાદામાં રહીને પહેરી શકાય છે. તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો.
ગમ્યાત. ચાલો ફરી મળીએ આપણે પછી ચાલો ચાલો રાધે રાધે.